જય શ્રી કૃષ્ણ મોટા ભાઈ.
જય શ્રી કૃષ્ણ કેમ છો તમે?
બસ ભાઈ હું મજામાં છું, તમે કેમ છો?
હું પણ મજામાં છું આજે આપણે કઈ વિશે પણ વાત કરી?
આજે હું વિચારીયું છું કે આપણે એક ખુબ જ રસપ્રદ વિષય પર વાત કરીએ.
કઈ વિશે કઈ વિશે તમે જણાવો મને પણ.
હા, જો મારા મનમાં એક ખ્યાલ આવે છે અને એ ખ્યાલને લઈને હું આજના ચર્ચા કરવાનો એક વિચારી છું, હમ્મ. તું એ આઈ શિક્ષક ની જગ્યા લઈ શકે?
આજકાલ એ આઈ નો ઉપયોગ ખુબ વધી રહ્યો છે. તેથી આ પ્રશ્ન પણ ખુબ મહત્વપૂર્ણ છે.
હા ઘણા વિધાર તેઓ અભ્યાસ માટે એ આઈ નો ઉપયોગ કરે છે.
તારા માટે શું એ આઈ ભવિષ્યમાં શિક્ષકોની જગ્યા લઈ શકે?
ના ભાઈ મારા મતે તો આ મુશ્કેલ છે. પરંતુ એ આઈ શિક્ષક મદદ કરી શકે પરંતુ તેમને સંપૂર્ણ જગ્યા લઈ શકશે નહી.
એવું કેમ?
કારણ કે શિક્ષક માત્ર પુસ્તકો નું જ્ઞાન નથી આપતા. તેઓ મૂલ્ય શિસ્ત શ્રેષ્ઠ અને જીવનના પાઠો પણ આપતા હતા. અને આપડે જોઈએ તો આજના જે એ આઈ છે તે વિદ્યાર્થીઓને એજ વસ્તુ શીખાવી શકે અ જે એને ટ્રેન કરવામાં આવ્યો છે. એ બાળકોને જે એથિક્સ હોય છે એ નથી શીખાવી શકે.
હા, ભઈ સાચી વાત. એઆઈ પ્રશ્નનો જવાબ આપી શકે છે. પરંતુ પ્રેરણા આપી શકતું નથી.
હા, મતયાલી તે તે મદદ કરી શકે છે. પરંતુ આપણે જોઈએ જે શિક્ષક માનવીય સમજ અને લાગડી તેમાં નથી.
એ આઈ ના ફાયદા શું છે?
જો જે શિક્ષક હોય છે ને એ તારા સવાલ ના જવાબ બ તારા સ્કૂલમાં કે ટ્યુશનમાં કે કદાચ જયારે એ બલ હોય તેજ આપી શકે પણ એઆઈનો સૌથી મો ટો ફાયદો એ છે કે તારા સાથે ચોવીસ કલાક ઉપલબ્ધ હોય છે. એટલે તને રાતમાં બે કે ત્રણ વાગે અ તને સવાલ આવે કે આ કેવી રીતે થાય છે આનો જવાબ શું છે તો એ તને તારા પ્રશ્નના ઉત્તર તરત જ આપી શકે છે.
એટલે રાતને પણ અભ્યાસ કરી શકાય.
હા, ઉપરાંત એઆઈ દરેક વિદ્યાર્થીઓને જરૂરત મુજબ સમજાવી શ જેમ કે, અ જે તું બહુ હોશિયાર વ્યક્તિ છે. અ તો તને એઆઈ એવી રીતે સમજાવી કે તને એ બહુ સારી રીતે સમજે. અને અ મે થોડું નબળું છું તો એઆઈ મને એવી રીતે સમજાવે કે એ મને થોડી થોડી એટલે અ વાતો લઈને સમજાવે એટલે કે મને પણ બરાબરથી સમજી શકે.
મુશ્કેલી વિષયને સરળ ભાષામાં પણ સમજાવી શકે છે
બિલકુલ ભાઈ, બિલકુલ.
પરંતુ એઆઈની મર્યાદાઓ શું છે?
હા જો એઆઈ ક્યારેક ખોટી માહિતી આપી શકે છે. તેથી વિદ્યાર્થીઓએ ચકાસણી કરવી જરૂરી છે એમ નથી એ એઆઈ મને કહ્યું અ કે બ્રશ કરો તો હું બ્રશ કરવા ચાલી ગયો પણ આપણને એ જ અ સાંભળવો અને સોચવું જોઈએ કે એ આઈ મને પ્રેસ કરવું કેમ કહ્યું એનું રીઝન શું છે એટલે એઆઈના વાતો પર અ આખો વિશ્વાસ ન કરવો જોઈએ. અ જે બાળકો છે એ એઆઈમાં એઆઈનો એમ અ સોચવું જો ઈકે એ મને કેમ કહે છે આ સા સારું છે એટલે કે સાચી છે કે નઈ.
શિક્ષક તરત જ વિદ્યાર્થીની સેવા કરથી સમજી શકે કે જેને સમજવું છે કે નઈ.
હા, એઆઈ માટે એ હંમેશા શક્ય નથી.
શું એઆઈ વાતાવરણ બનાવી શકે?
ના ના, ભાઈ જો આપડે જોઈએ આજે આપડે અ જયારે આપણને શિક્ષક લોકો ભણાવે છે તો આપણને મિત્રો સાથે ચ ર્ચા મળે છે શિક્ષકનું માર્ગદર્શન મળે છે. અને આપડે કહીએ તો જે ક્લાસ હોય એના અનુભવ અલગ હોય છે. એઆઈ એટલે મોબાઈલના સામે બેસીને મોબાઈલથી વાત કરવાનું એ આપ ણને એવી મજા ની આવે જે આપણને ક્લાસમાં મિત્રો સાથે બેસીને ટીચરને આપણને જે માર્ગદર્શન આપે એનો મજા જ અલગ છે.
પરીક્ષા દરમિયાન શિક્ષક વિદ્યાર્થીઓને આત્મવિશ્વાસ પણ આપે છે.
હા, માનવીય પ્રોત્સાહીન કોઈ વિકલ્પ નથી.
શું ભવિષ્યમાં શિક્ષણ સંપૂર્ણ ઓનલાઈન થઈ જશે?
મારા માટે નઈ હાઈબ્રિડ શિક્ષણ વધુ સારું રહશે.
એટલે શિક્ષક અને એઆઈ બંને સાથે કામ કરશે.
એકદમ સાચું.
એ આઈ નો ઉપયોગ સેવિંગ થી કરવું જોઈએ.
જો વિદ્યાર્થીઓને શું કરવું જોઈએ કે જો તને કોઈ હોમવર્ક મળ્યો હોય અ તો એ હોમવર્ક તને સમજવા માટે કોઈ તકલીફ પડે તો એ આઈ ને મદદ લઈ શકે છે. તને કઈ નવું સ્કીલ શીખવે છે તો અ તું એ આઈ નો મદદ લઈ શકે છે અને તને પ્રેક્ટિસ માટે જોઈએ તો તું એ આઈનો ઉપયોગ લઈ શકે કઈ સમજવાનું નથી ખાલી એઆઈ જે આપી તે એને ભગવાન માને લખી દેવાનું એ બહુ ખોટી વાત છે.
હા એલા ભારદર્શક બની શકે છે મહેનત નો વિકલ્પ નથી.
હા પણ આપડે મારા મનમાં એટલે એક સવાલ આવે કે શિક્ષકો ને પણ એઆઇ શીખવું જોઈએ ને?
તેમાંથી તેઓ વધુ અસરકારક રીતે ભણાવી શકે છે.
હા એટલે ટેકનોલોજી થી ડરવાનું નહી ને.
નહી તેને યોગ્ય રીતે અપનાવાની જરૂરી છે.
હા આપડે જોઈએ તો આજે એ આઈ શિક્ષકોનું પણ બહુ બધી મદદ કરી શકે જેમ કે આપડણે આ જોઈએ કે બહ બધા એ આઈ ના ફીચર આવી ગયા જેમ કે શિક્ષકો પણ ભગવાનની હોય એટલે કે એના પણ અ કોઈ વિષય નહી સમજમાં આવે તો એઆઈ બહ હેલ્પ કરે કારણ કે જયારે શિક્ષકોને કોઈ વિષય નહી સમજે. તો એ આઈને કહીએે કે મને આ વિષય નની સમજ મને સમજાવ ને તો એ એ વિષયને સમજાવી છે તો એ વિષ સમજી ને પછી બાળકોને ફરીથી બરાબર થી સમજાવી શકે. એટલે એ શિક્ષકો માટે પણ એઆઇ એક સૌથી મોટો ભેટ છે ને.
ત વા સાચી છે. હ એટલે કે જો આપડ શિક્ષક અને એવા ન ઉપયોગ સી કરજે તો આપણેે એમ કહી શકીશ. આપણને સારું રિઝલ્ટ પણ મેળવી શકાય છે. અને બાળકોને પણ બંને નો ઉપયોગ સારા રીતે કરવામાં આવતા હોય. તો તે લોકો પણ ઘણા બધા અભ્યાસ અને ઘણા બધા નવું કઈ શીખી શકે છે.
હા બહુ સારી વાત છેી હતી અ આરે જો તો એઆઈ બાળકો ને બહુ મદદ કરે છે પહેલાના જમાનામાં જે કોઈ કોડિંગ કરવાનો હોય. હ તો આપડણે જોઈએ કે મારે શું બે મહિના સુધી એક જ કામ કરતા હોય. પણ આજે એઆઈ ના કારણે જે કામ બે મહિનામાં થતા હતા. આજે એક કામ બે દિવસમાં થઈ જાય છે. એટલે એઆઈ બાળકોને પણ ખુબ જ મદદ કરે છે.
એટલે એવા શિક્ષણને વધુ તણ અને અસરકારક બનાવી શકે છે. પરંતુ તે શિક્ષકોની સંપૂર્ણ જગ્યા લઈ શકતા નથી. શ્રેષ્ઠ શિક્ષક માટે ટેકનોલોજી અને માનવીય માર્ગદર્શન બંને જરૂરી છે.
હા સારી વાત છે તમે શિક્ષકોને એમ ન વિચારવું જોઈએ કે એ આઈ છે એ એનું નોકરી લઈ લે કે અ આવા વાળ સમયમાં અ જે શિક્ષકો એ લોકો સવાપ થઈ જશે અને જો રોબોટ કે એ આઈ હે છે એ બાળકોને ભણાવશે કારણ કે આપડણે જોઈ શકીએ આજ પણ એવા બહું બધા જે ટોપિક હોય છે. એ સ શિક્ષકો જોતા કઈ પણ લોકો નહી સમજાવી શકે. અને કોઈ પણ એવો ટોપિક પણ હોય શકે છે જો એઆઈ નની સમજર્કે શિક્ષક એ ફીલ થી સમજાવે તો એ સમજમાં આવે એટલે એઆઈ આપણે કહીએ શિક્ષકોને રિક્વેસ્ટ તો નહી કરી શકે પણ એ શિક્ષકો અને બાળકો બંનેનો માટે મદદ છે જો એના બને મળીને મદદ લે તો એ બંનેને ફાયદા કરશે અને એ ખૂબ જ ઉપયોગી રહેશે.
આજે આ સંસ્થાથી મને સમજાવ્યું કેય અને શિક્ષક બંનેનું પોતા પોતાનું મહત્વ છે એવા પોતાના એવા પોતાનાગ જગ્યા છે અને શિક્ષકો પણ પોત પોતાના ભાગ્યને ભગા ઠીક છે બનો બનો ઉપયોગ આજના સમયમાં જરૂરી છે જો આપણા પાસે બનેથી કોઈ પણ એક ના રહે તો આપડો કામ છે જે ધીમાંથી લોલ થવાનો થઈ શકે છે
હા ખુબ સુંદર વાત છે તમે આપણે આજે જોઈએ તો એઆઈ ના મદદ થી આપણે કોઈ પણ કામ આરામથી કરી શકે એટલે કે કોઈ કોઈ કામ જે પહેલા એક બે મહિના લેતા હતા આજે એઆઈ ના મદદ થી આપણે દસ થી પંદર મિનટમાં કરી શકીએ છે હ અને એઆઈ નો બાળકો માટે બહ ફાયદો એટલે કે રાત ન સમય છે અને બાળ બાળકના મનમાં કોઈ સવાલ આવ્યું કે એ વાથી કેવી રીતે થાય અને તે સમય શિક્ષકને તો નથી પહચી શકે એ સમયે એ એ આઈ ને મદદ લઈને એ સવાલને તરત જ સોલ્વ કરી શકે છે
ચાલો મળએે આજનો આભાર આપો આપ રેસીપી આવજો
ચાલ મળીએ મને પણ ખુબ આનંદ આવી્યો તો જમા આપડે પછી મળીએ જસે ક્રષ્ણ